તો.
હ
નમસ્તે નમસ્તે.
હા, તો આજનો આપડો ટોપિક હતો કે અ અભયારણ્ય અને નેશનલ પાર્ક વિશે. થોડી ઘણી ચર્ચા કરીશું, તો અભયારણ્યમાં જે પ્રકારનું એ હોય છે કે, અભયારણ્યમાં અ આપણને પણ એટલા આપડે અત્યારે જે ભારતની વાત કરીએ તો, ભારતમાં અત્યારે અભયારણ્ય છે તે પાંચસોને મોટા પ્લસ જેટલા અભયારણ અત્યારે હાલ ભારતની અંદર, એટલે કે આપડા ઇન્ડિયાની કન્ટ્રી ની અંદર જે અભયારણો છે, તે. થઈ ચુક્યા છે, અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે ગુજરાતમાં પણ આપણેે ઘણા બધા અભયારણો છે કે બહુ છે એટલે ગુજરાતમાં આપણે વાત કરીએ અભયારણ ત્રેવીસ જેટલા. અભયારણ હાલ આપણે ગુજરાત ખાતે આવેલા છે. અને નેશનલ પાર્કની વાત કરીએ તો, નેશનલ પાર્ક પણ અત્યારે આપણે ગુજરાતમાં ચાર જેટલા નેશનલ પાર્ક પણ અત્યારે ખુબ જ લોકપ્રિય બન્યા છે, એની વાત કરીએ તો ફર્સ્ટ નંબર આપડે જે વાસંદા જે અ નેશનલ પાર્ક છે, પછી જુનાગઢ ખાતે આવેલું છે. અ ગીર-ગીર નેશનલ પાર્ક તરીકે. દર્શાવવામાં આવે છે. પછી એક બીજું આવેલું છે, મરીન કરીને નેશનલ પાર્ક. તો મારીને નેશનલ પાર્ક છે. બીજું છે વેળાવદર ખાતે આવેલું, જે નેશનલ પાર્ક છે. તો ગુજરાતમાં ટોટલ ચાર જેટલા નેશનલ પાર્ક છે, તે દર્શાવવામાં આવ્યા છે. અને અ વાત કરીએ કે ભારતમાં, તો ભારતમાં પણ ઘણા બધા એવા નેશનલ પાર્ક છે, કે જે ખૂબ જ લોકપ્રિય છે. અને એમાં વાત કરીએ તો, તમારું શું કેવું છે કે, અભ્યારણ અને જે નેશનલ પાર્ક છે, તો એમાં બંનેમાં જે પણ ગતિવિધિઓ હોય છે, માની લીધો એમાં કઈ રીતે હોય છે અને પરમિશન કઈ રીતે તે હોય છે, શું કેહેશો તમે?
હ, બરોબર છે એમાં છે ને. ભારતમાં ટોટલ એકસો ને છ નેશનલ પાર્ક છે, એમાંથી તમે કીધું એ પ્રમાણે ચાર નેશનલ પાર્ક જે છે, એ ગુજરાતમાં આવેલા છે, તેમાં હ, ચાર નેશનલ પાર્કમાં પેલા તો નળ સરોવર, પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર અને મરીન નેશનલ પાર્ક. જે દરિયાઈ નેશનલ પાર્ક છે, જે જામનગરમાં આવેલો છે. આમ મળીને ટોટલ ચાર જે નેશનલ પાર્ક છે, એ ગુજરાતમાં આવેલા છે અને આપણે સ્પેસફિક ડિફરસની વાત કરીએ કે, નેશનલ પાર્ક અને અભયારણ્ય છે હુ શું તફાવત હોય છે તો જે અભ્યારણ છે, તે ત્યાંનું એરિયા ફિક્સ નથી હોતો, જેમકે જે ગીર નેશનલ પાર્ક છે, તો એનો એરિયા ફિક્સ નથી. એટલા સ્વેર મીન્સ સ્ક્વેર કિલોમીટર કિલોમીટર સ્ક્વેરમાં અ એરિયા છે, એવું ફિક્સ નથી. તેનો અનલિમિટેડ હોય છે. અને પ્લસ જે અભયારણ્ય છે, એમાં આ, માનવીને આવવા-જવાની અને લાાગડા કાપી શકે અને એવું થોડુંક નાનું-મોટું આવું કાર્ય કરી શકે, એવી છૂટ હોય છે. પરંતુ એની જગ્યાએ જો આપડે નેશનલ પાર્ક ની વાત કરીએ તો, એમાં આ પ્રકારની કઈ પણ છૂટછાટ હોતી નથી. એમાં માનવીય તે વિધિઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવેલો હોય છે, અને આ રીતે અભયારણની તુલનામાં જે રાષ્ટ્રીય ઉદ્યાન છે. એ વધુ સુરક્ષિત છે. અને હા જે આ અભ્યારણ જે છે એ પેસિફિક કોઈ એક પ્રકારના પ્રા પ્રાણીઓ જેમ કે આ ગીર. નેશનલ અ વીર અભયારણ છે, એ સ્પેસફિક અ સ્પેશીયલ સિંહો માટે અ બનાવવામાં આવેલુ છે, મતલબમાં તે કોઈ એક પ્રાણીની વસ્તીને અને એક કોઈ એક પ્રકારના પ્રાણીની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. અ એમાં અને જ્યાં નેશનલ પાર્ક છે, એમાં દરેક પ્રકારના પ્રાણીઓ નુ સમાવેશ થઈ જાય છે, અને પ્લસ સાથે સાથે જંગલો, વૃક્ષો જેવી કુદરતી જે વસ્તુઓ હોય છે, એનો પણ સમાવેશ થઈ જાય છે. તો આ રીતે એક મેજર ડિફરન્સ છે, અભયારણ્યમાં અને નેશનલ પાર્કમાં. અને આ રીતે અભયારણ્ય કરતા અ નેશનલ પાર્ક વધુ સુરક્ષિત છે, અને હા પણ આ અભયારણ્ય જે છે તે ડાયરેકલી રાજ્ય સરકાર અ જાહેર કરી શકે છે કે આ એરિયા અભયારણ્ય છે. પરંતુ જ્યાં નેશનલ પાર્ક જે છે, એ ડાયરેક્ટલી ગુજ અ રાજ્ય સરકાર જાહેર નથી કરી શકતી. તમારું શું કેવું છે?
બિલકુલ બિલકુલ, તમે જેમ વાત કરી કે ભાઈ અભ્યારણ્ય અને નેશનલ પાર્ક છે તે તદ્દન, અ એક પ્રકારે કહી શકાય કે ઘણી બધી એવી માનવીય ગતિવિધિઓ છે તો એ નેશનલ પાર્કમાં પ્ર તિબંધિત હોય છે, અને ક્યારેક હોય છે, પણ વિઝિટર લોકો હોય છે, તો એવડા લોકોની પણ અમુક નેશનલ પાર્ક માં પ્રવેશ કરવા માટે, એક પ્રકારની એક પરમિશન લેવી પડતી હોય છે, તો જેના માધ્યમથી એ વ્યક્તિ છે એ અંદર પ્રવેશી શકતો હોય છે, અને અભયારણમાં કોઈ પણ માનવી છે તે પોતાની માનવીય ગતિવિધિ જેમ કે લાકડા કાપવા, કે કોઈ પણ વસ્તુ ચોરી જવી. તો ઘણી બધી એવી વસ્તુ તે થઈ શકે છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની અ જે સુરક્ષા છે તે પૂરી પાડવામાં આવતી નથી, અને દરેક જે પ્રાણીઓ હોય છે એને છૂટછાટ આપવામાં આવતી હોય છે, અને ત્યારબાદ વાત કરીએ કે જયારે પણ અત્યારે આપડે અ લાયન છે, કે પછી ટાઈગર છે. તો ઘણા બધા એવા જે પ્રાણીઓ છે કે એની સંખ્યામાં પણ અત્યારે ખુબ જ નોંધપાત્ર જે બે હજાર પચીસ થી વાડી બે હજાર છવ્વીસ માં નોંધ પાત્ર વધારો નોંધાયો છે. તો વાત કરી કે બે હજાર પચીસ માં જયારે સિંહોની જે સંખ્યા હતી એ ખુબ જ અ કહેવાય કે નહીવત નહીવત પ્રમાણમાં હતી અને ત્યારબાદ ધીમે એમાં વધારો થયો છે, બે હાજાર પચીસ માં જોઈએ તો બે હાજર ચોવીસ થી માંડીને બે હાજર પચીસ માં જે સિંહોની જે સંખ્યા છે, એમાં અત્યારે અ ગુજરાતની વાત કરે તો ગુજરાતમાં ત્યારે અમરેલી જિલ્લા ખાતે, અ પેલા નંબર ઉપર જે સીહોની જે સંખ્યા છે, દર્શાવવામાં આવેલી છે, અને ટોટલ આપણા ભારતમાં આઠસો ને અ આઠસો એકાણું જેટલા જે સિંહોની જે સંખ્યા છે. એ દર્શાવવામાં આવી ચુકી છે અને ત્યારબાદ ગીર સોમનાથ ખાતે પણ ઘણા બધા એવા સીવો છે. જેની અ નોંધપાત્ર છે તે વધારો જોવા મળ્યો છે અને એક વાત કરીએ કે જ્યારે પણ કોઈ પ્રાણી છે તો એને આપણે કોઈ માનવી છે. એ નુકસાન પહોંચાડે છે અથવા તો કોઈ પણ પ્રાણી છે તે માનવીને આ ક્રૂડ તા પૂર્વક હત્યા કરવી તો એવા કેસમાં એ પ્રાણીને શું સજા મળી શકે એના વિશે તમે જરા જણાવશો
હા બરોબર છે હા ત્યાં કામ જે આ કરે છે ગવર્મેન્ટ જે પ્રાણીઓને અને અ બીજા જે આ નેશનલ પાર્ક બનાવે છે જેના દ્વારા જે ઓછી થતી જતી જે વનસ્પ પતિઓ છે એને પણ બચાવવાનો પ્રયત્ન કરે છે જે મારા ખ્યાલ પ્રમાણે આ એક ખુબ સારી વસ્તુ છે કારણ કે જે લુપ્ત થતી જતી વનસ્પતિઓ અને પ્રાણીઓની જે જાતિઓ છે જે અ દેશ માટે ઉપયોગી છે અને પ્લસ દેશનો એક સાંસ્કૃતિક વારસો જેમ કે આ જે એશિયાઈ સિંહ જે છે એ માત્ર ને માત્ર વિશ્વમાં ખાલી ભારતમાં અને એ પણ માત્ર ગુજરાતમાં જોવા મળે તો એ એક શું કેવાય કે ઓળખ છે એમ કે. અ તે એક શું કેવાય સેપરેટ વસ્તુ છે એમ બીજા બધા કન્ટ્રીઝ કરતા આપડી પાસે કઇક અલગ ક્ષે તો આ રીતે એમ અ આપડું સાઝ વિધિક વારસો અ શું કેવાય નિખરી આવે એના માટે જે લુપ્ત થતી જતી વસ્તુઓ જે છે અ પ્રાણીઓ જે છે અને વનસ્પતિઓ જે છે એને બચાવી ખૂબ જરૂરી છે. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને આ તરફ પગલા વધા લઈ રહી છે. એ સાય ખુબ સારી વાત કહી શકાય છે. અ. અને આ મામારા વતે તો આ શું કેવાય ખૂબ સારું પગલું કેવાય છે કારણ કે આ આ રીતે પગલા લેવા જ લે છે. એના કારણે આ વનસ્પતિઓ અને પ્રાણીઓ ની જેલુપ ત થતી જાતો છે એને જાળવી શકાય છે અને આમ એને નુકસાન થતું અ અટકાડી શકાય છે. તો આ રીતે આ બાબતમા જે અભયારણ છે અરે નેશનલ પાર્ક અને જેવઆરક્ષિત છે. ત્ર અને આવું બધું જાહેર કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા જે ખુબ જ સારી વસ્તુ છે. અને અ નેશનલ પાર્ક પણ એક ખુબ સારી વસ્તુ છે કારણ કે એમાં એરિયા ફિક્સ હોય છે અને તેમાં કોઈ પણ માનવીની ગતિવિધિઓ સંપૂર્ણપણે અવરોધિત હોય છે જેના કારણે તેમાં કોઈ પણ કોઈ પણ પ્રકાર નું નુકસાન પોહોંચાડી શક તા નથી જેના કારણે આ શું કેવાય કે અ લુપ્ત થતી જે વનસ્પતિ અને પ્રાણીઓની જાતો છે. તેને બચાવી શકાય છે અને અ અભયારણમાં પણ આ મહંદશે ફાયદો ચ થાય છે પરંતુ તે માત્ર ખાલી અમુક કોઈ ફિક્સ પ્રકારની અ જાતિઓ માટે જ. હોય છે અ એટલા માટે તમારું શું કેવું છે?
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે અભયારણો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં હું ખુબ જ અ વધારે ડિફરન્સ હોય છે અને ઘણા બધા એવા વિષયો છે કે જે રાજય યાદીના અ વિષય ઉપર અ કામ કરતા હોય છે ને ઘણા એવા વિષય છે કે જે સમવર્ગ દી ઉપર કામ કરતા હોય છે ઘણા એવા વિષય છે કે જે કેન્દ્ર સરકારના કામ કરતા હોય છે તો પાછા મળીશું આપણે એક નવા ટોપિક સાથે ચાલો મળીએ.